હલો શું કર્યા છો ભાઈ
કઈ નહી ભાઈ હાલમાં તો ઘરે જ છું અને તમે શું કરી રહ્યા છો તમારા ઘરે બધા સારા છે ને
હા એક તો જોવા જોઈએ તો બધા જ સારા છે અને હાલમાં શું છે કે હું જે બાર વિદેશ ભણવા માટે ગયો છે ગયો છું તો અહિયા ને થોડી ઘણી વાત કરવા માંગુ છું કે અહિયા જે ટેકનોલોજી છે એ કેવી રીતે કામ કરે છે અહિયા શું શું સફાઈ રાખવામાં આવે છે કેવું અહિયાંનું વર્તન છે બોલી ચાલી કેવી છે તેના વિશે વાત કરવા માંગુ છું અને જોવા જઈએ તો મને નાને થી જ અહીંયા જે ન્યુઝીલેન્ડ છે ત્યાં જવાની ઈચ્છા હતી અને આજે હું થયો ને ત્યાં ત્યાંનો સ્થાઈ પણ થઈ ગયું છું અને ઘણા બધા દિવસો પણ થઈ ગયા છે એમ જોવા જઈએ તો એક બે વર્ષ ઉ પર થઈ ગયા છે તો હું તમને એ જ જાણવા માંગુ છું કે મેં જારે આપણા દેશમાં રહેતો હતો ત્યાં નો અનુભવ ને આજે અહિયાં નો અનુભવ શેર કરવા માંગુ છું કે એમ જોવા જઈએ તો અહિયાં શું છે કે અહિયાં ટેકનોલોજી એટલી હાઈ થઈ ગઈ છે કે જોવા જઈએ તો અહિયાં આપડે કચરો પણ ગમેે ત્યાં ફેં શક્યા નથી આપડે ગમે ત્યાં શું હોય છે ઘર બાજુ તો આપણે કસે ગામડામાં પણ જાય તો એટલી બધી ગંદકી જોવા મળે છે લોકો કચરો પણ ગમે ત્યાં ફેકે છે અને ગમે ત્યાં થુંકી પણ શકે છે. પરંતુ અહિયા હોવું હોતું નથી અહિયા આપડે ગમે ત્યાં પણ થુંકી શક્યા નથી અને અહિયાં શું હોય છે કે અહીં જે આપણે વ્યસન છે દારૂ છે એના માટે તદ્દન છૂટ આપેલી છે પરંતુ એ મતલબ એ નથી કે તમે ગમે ત્યારે પી શકો છો એનો મતલબ એવો છે કે અહિયાં તમે છે ને અમુક ર એરિયા છે તેમાં જે અમુક ઘર છે અમુક જે બહાર છે તે એમ જઈને પી શકો છો તેના બહાર કે પછી તમે ઘરે એ બધી વસ્તુ લાવી શકતા એમ નથી. અને જો તમે ડ્ર્રીક એડ ડ્રમાં કે પછી તમે લાયસન્સ વગર ગાડી ચલાવતા પકડાયા ને ઘણો સારો એવો દંડ પણ થઈ શકે છે અને અહિયાં ન લોકો એટલા બધા સારા પણ છે કે સમજે પણ છે અને સારી રીતના રહે છે મને યાદ છેતા મોટી આપણા ભારત દેશમાં તો શું છે કે ગમે ત્યાં લોકો કચરો ફેકે છે એમ તો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલ વામાં આવી છે કેમ કે હમણાં ગંગા ને પણ જે ગંગા નદી છે તેની સ્વચ્છતા કરવામાં આવેલી અને ઘણા બધા નારા પણ લગાડવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પછી જ્યાં સ્વચ્છ રહેશું ત્યાં આપશું એમ ઘણા બધા પરંતુ ત્યાં આપણા અહં ન જે કલ્ચર છે તે એવું થઈ ય કે ગમે ત્યાં લોકો કચરો ફેકતા હોય છે પરંતુ અહિયાં એવું નથી ન્યુઝીલેન્ડમાં લોકો એટલા સમજદાર છે કે એ લોકો નાના બાળકોને પણ નાના થી જ એવી રીતના ટ્રેન કરવામાં આવે છે એ લોકોને કે એ લોકોને એવું સમજાવવામાં આવે છે કે કચરો કરવા ફેકવાથી આગળ જતા શું થશે તો એ લોકો નાનપણથી જ કચરો હંમેશા કશે ફેંકતા નથી અને પેલા પહેલા જ્યારે માં ખૂબ જ પહેલા પહે જોઈએ તો ગંદકી હતી હતી પરંતુ જયારે સરકારે કડક નિયમો અપનાવ્યા અને લોકો એ પણ વિચાર્યું કે જો આપડ કચરો ફેંકશું તો એ આપણને જ નુકસાન છે કારણ કે અહીયાં ન્યુઝીલેનડ ખેતી ખુબ જ મોટા પાયા પર થાય છે તો એનામાં ઘણું નુકસાન થઈ શકે છે એટલે ત્યાં લોકો એ અપનાવ્યું અને હવે તો હાલમાં જોવા જઈએ તો એટલો ઘણો બધો બે દેશ છે તે વિકસિત થઈ ગયો છે અને એમ જોવા જઈએ તો બધા જ દેશોને ટક્કર આપી શકે છે હવે તો અને અહંના જે લોકો છે તે લોકો એવી રીતના રહે છે અને અહિયાં શું છે કે ગાડીઓ પણ આપણે જે ભારત દેશમાં જોવા મળે નોર્મલ તે જોવા મળતી નથી અહીિયાં બધી લક્ઝરી ગાડીઓ જોવા મળે છે. અને અહીંયા અહીંયાનો વ્યૂ પણ એટલું સુંદર હોય છે કે આપણે સવારે નીકળીએ દોડવા માટે તો પણ ચારે બાજુ ડુંગર હોય છે અને કેટલાક ડુંગરો ઉપર દોઢ પણ પડતા હોય છે એટલે જોવા જઈએ તો મારા ફેવરેટ લોકેશન હતી અને મારે નાનપણથી જ જવાનું સપનું હતું એટલે હું તો ત્યાં ગયો અને રહ્યો છું અને ત્યાં શું છે કે કેટલીક લોકો આ કેટલાક લોકો આમ આજુ બાજુમાં કોણ રહે છે તે જાણતા પણ નથી આપણા દેશમાં શું છે કે ગામડામાં ખાસ કરીને શું કે ખુબ જ વ્યવહાર સાચવતા હોય છે કે આ લોકો સાથે આપડણે શું તો આપડા જ કોઈ પ્રસંગ આપણી ઘરે પણ કઈ સુું પ્રસંગ એ શું પ્રસંગ બનશે ત્યારે એ લોકો કામ આવશે એટલે આપડે જવું જ પડે. તો કેટલાક લોકોની એક્ઝામ હોય જેટલાકે બાળકો હોય તો એક્ઝામ હોય તો તેને આગલા દિવસ પણ એ લોકો વાંચવાની જગ્યા પર એ લોકો વ્યવહાર સચવ થાય છે કારણ કે એમના માટે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એમના ઘરના પણ કહે છે કે તમે જેટલી દુનિયા નથી જોય તેટલી અમે જોઈ છે પરંતુ એવું હોતુ નથી એ લોકો બારની દુનિયા બારનું કલ્ચર જોયું જ નથી આજની પેઢી આપણેે છે એટલે આપણને ખબર છે આપણે ફોન ના માધ્યમ દ્વારા જોઈએ છ છે કે વિદેશમાં કેવું ચાલી રહ્યું છે એ લોકો શું છે કે એ લોકો એ જ નાનપણથી જ એ લોકો એવું શીખેલા હોય છે કે પૈસા નું બચત કરવું જોઈએ એ તો સારી બાબત છે. બાળકોને ઘરની બહાર નહી મોકલાવે પછી કઈ કાર્ય કરતા રોકે છે એ લોકોને એમ જ હોય છે. કે એ લોકોને એ લોકો દર્શન કરવા માટે ભગવાન પાસે મોકલાવે છે અને ભણવા તે ખુબ જ પ્રેશર અપનાવે છે. અને એ લોકોને એવું હોય છે કે બાળકો ભણશે નહીં તો આગળ કેમક વધશે એને જોવા દઈએ એ વાત પણ સાચી છે પરંતુ ભણવા સાથે સાથે જો બાળકો ને કોઈ બાબતમાં ઇન્ટરેસ્ટ હોય તો તેમાં પણ આગળ વધવું જોઈએ અને એમ જોવા જઈએ તો ઘણા બધા મુવી માં પણ કહેવામાં આવ્યું હોય કે કહેવામાં આવ્યું છે. કે તમને જેમાં ઈચ્છા હોય તેમાં એટલું કામ કરો અને એમાં મનોરોઠ હાસિલ કરો કે એમાં એટલા નિપુર્ણ થવું કે તમે કસે પણ જાાવ તો તમને જોબ માટે કે પછી કઈ પણ રીતે તમે તમારું ઘર ચલાવી શકો એમ અહિયાં ન્યુઝીલેન્ડમાં એવ છે લોકો બાળકો ને એમ નથી કેતા કે તમે ભણો. કે પછી તમે આજ કરો બાળકોને જેમ ફાવેમ કરવાડે છે બાળકો કોઈ દિવ સ્કૂલ જાય તો પણ એ લોકો ચાલી જાય છે પરંતુ એવું હોતું જ નથી કારણ કે અહિયાં પેલે થી એજ હોય છે. ભણવા માટે એટલું બધું ફોકસ કરવા માટે આવે છે પરંતુ ફિઝિકલી ખૂબ જ ટ્રેન કરવામાં આવે છે એ ને એવું ન કે તમે સ્કૂલ આવ્યા છે એટલે તમે વાંચવા લાગી જાઓ ચોપડા લો પછી એ લોકો વેકેશન પડે. ત્યારે એ લોકોને હોમવર્ક આપી દે કેમ આપે ભારત દેશમાં શું હોય છે બધા ટીચર લોકો હોમવર્ક ઘણું બડું આપી દે વેકેશન છે એ લશે ત્યારે અહંયા એવું હોતું નથી અહિયાં એ લોકોને સ્વિમિંગ કરવામાં આવે છે વેકેશન માં પછી ઘણા બધા મોલમાં પણ એ લોકો ને ફ્રી ખાસ કરીને મ્યુઝયમ કે ત્યાં ફી-ફ્રી કરી દેવા અજ આવે છે એ લોકોની એન્ટ્રી. એટલે ત્યાં જઈને પણ એ લોકો ગમે તે વસ તુ જોઈ શકે છે. એ લોકો પણ આજે આપડા પૂર્વજો કેવી રીતે જીવતા હતા કેમક રહેતા હતા એમ બધું વસ્તુ જોઈ શકે છે. એટલે ખુબ જ મજા આવે છે. શું તમે જ્યાં રહો છો ત્યાં તને પણ આવી બધી જે સુ વિધા આપવામાં આવે છે સરકાર દ્વારા કે તમને ત્યાં તમારે ત્યાં આવું કશું હોતું નથી અને તમને પણ જે તમારે ત્યાં બાળકો છે તેમને ખુબ જ ભણવા પ્રત્યેનું પ્રેશર આપ-આપવામાં આવે છે. કેવું છે તમારી બાજુનું ર હેણી વિસ્તાર.
હા ભાઈ અમારા પાસે જે તમે જે તમારા પાસે જે કીધું છે તમારા પાસે કેવી રીતે બધું આપવામાં આવે છે. મારા બાજુ તો હવે તો એમ તો મોસ્ટલી તો આપવામાં આવે છે પરંતુ તમને ખબર લે અમારા દેશમાં તો સરકારી સ્કૂલ પછી પ્રાઈવેટ સ્કૂલ ઘણી બધી પ્રકારની સ્કૂલ હોય છે અને મોસ્ટલી તેમાં સરકારી સ્કૂલમાં બધા જે ગરીબ વર્ગના બધા લોકો હશે એટલે કે તે ગરીબીને કે ગામડાના બધા લોક કો એવી રીતે મોસ્ટલી ત્યાં ભણે છે પણ હું પણ આ સરકારી બધી જે બધી સ્કૂલજ તેમાં ભેણેલું પરંતુ ત્યાં ને બધા શિક્ષણ પણ ખબ સારા છે. પર કરતા પણ ખૂબ સારા છે અને ખૂબ સારી રીતે બધાને શીખવે છે. એજ કે મારે પણ એજ કેવું હતું કેમ કે પ્રાઈવેટમાં તો ત ખબર છે એટલે બધી ફી હોય છે અને અમારા જે દેશમાં પ્રાઇવેટ જે બધી સ્કૂલ છે ત્યાં પણ અમને તો જે ફીસનું જે પ્રમાણ છે તે ખુબ ઓછું જોવા મળી રહ્યું છે. અને મારાવા એવા મારા ઘરના બાજુ છોકરી એવા જે છો કે છોકરી સ્કૂલમાં ભણે છે તે મોસ્ટલી તેની મો મહિનાની ફી કેટલી બધી હોય છે અને વર્ષની આખા મહિનાની ફી બે લાખ રૂપિયા છે. એટલે કે અમારા ગરીબ લોકો ક્યાં છે એટલે કે અમારા ગામના અમુક ગરીબ પરિવારો છે કે પછી જે બધા લોકો છે તે મોસ્ટલી સરકારી બધા જે સ્કૂલ બને છે એમાં જાય છે અને સરકારીમાં બધા એ લોકોને તમામ પ્રકારની સહાય પણ મળે છે એટલે જેમ કે એ લોકો અમુક પ્રકારની સહાય લે કો જે ભણવાની સહાયતા મલે છે પરંતુ જે ત્યાં બધું બલું કરવાની રોમાચ ગવા તેમની સાય મળે છે પરંતુ તેમને ટ્યુશન ફી છે એ નથી મળતી એ સરકારી યોજનામ તો ઘણા બા સ રી બધા લોકોને ભણાવે છે અને ખૂબ સારી રીતે બધા લોકોને સમજાવે પણ છે અને જે તેના બધા ટીચર છે પ્રિન્સિપલ છે તે તે પણ સારી રીતે જે બવા ગરીબ વર્ગના બધા લોકોને યોગ્ય રીતે ટ્રેન કરે છે ને યુગ નામ પણ આપે છે ને બધા ગમે ત્યાં પ્રવાસો ફરવા પણ લઇ જાય છે ને ખૂબ સારી રીતે કરે છે અને પ્રાવેટમાં તો તમને ખબર જ કે ભઈ ટ્યુશન ફી પછી ચોપડાની ફી એ લોકો બરે જ પ્રકારની ફી લે જ છે અને જેમકે એ લોકોને સ્કૂલ વાનની ફી ઘરે એટલે ઘરે લેવા આવે ઘરે જે પેલો ઘરે એ બધા પ્રકારની એ લોકો ફી ભરે છે અને આ વરસે આવા બધા પ્રકારની બધી ફી માં પણ તમે કીધું કે બે લાખ રૂપિયા ઉપર પર થઈ જાય છે. એટલે કે આમાં દેશમાં તો આવી બધી સુવિધા છે અને અમારા દેશમાં ઘણા બધા લોકો છે. એ અહ મોસ્ટલી એ ગમે ત્યાં ગંદકી કરે છે એને આવું બધા પ્રકારની બડ વ્યસન કર ને ગમે ત્યાં લોકો વસ્તુ ફેંકી દે છે ને પ્રદુષણ કરે છે એ લોકોને સમજાયું છે અને અમારા દેશમાં ઘણા બધા પ્રકારના સ્થ ચલાવ્યું છે અને યોગ્ય રીતે અમે બધાને આવા ટ્રેન કરી રહ્યા છે. કારણ કે અમારા દેશમાં ઘણા બધા લોકો એવા ને કૃત્ય કરે છે અને ઘણા બધા લોકો આવવું ગમે ત્યાં અમારા જે દેશ ને પ્રદુષણ પણ ફેલાવે છે અને આજુબાજુ જે લોકો હોય છે તે લોકોને અંદર એવી મનમાં એવી શંકા પણ ફેલાય છે કે એ ગમે તે પ્રકારનો એક ડોહી અમારા દેશમાં ઘણા બધા લોકો છે તે ગમે પ્રકાર ન કૃત્ય કરી નાખે છે અને છોકરીઓને ગમે તે છેડે છે ગમે તે પ્રકાર ન અમારા દેશમાં તો ઘણા બધા જે ના ખબર હશે કે આહ જે ને કે હો કે જે એટલે કે જે ઓનલાઈન પર તમે ખબર સોશિયલ મીડિયા જેમ કે એના પર કોઈ છોકરીનો રેપ થયું એવું પણ બધું જોવા મળી રહ્યું છે એટલે કે આ જે બધા લોકોની માનસિક સે જે દ્રષ્ટિ છે તે બહુ ને સુધારવી જોઈએ અને યોગ્ય રીતે દેશને કરવ જોઈએ કારણ કે આવા બધા લોકોને તો સખત સખ દ એટલે દંડ પણ ફટકાવું જોઈએ અને એવું લાગે તો પછી મૃત્યુ કે એવું પણ સજા આપવી જોઈએ બાકી તમારા દેશમાં આવું બધું તો નથીતુંને કાર બધ તમારા જે દેશમાં બધ વુમન છે તે યોગ્ય રીતે બધા માન સન્માન આપતા હશે ને
. હા એમ જોવા જઈએ તો અમારે ત્યાં તો એવું બધું જોવા મળતું નથી અને અમારા દેશમાં તો ખુબ જ સારી એવી સુવિધા પણ આપવામાં આવી છે જેમ કે નાના બાળકો હોય તો તેમને એ લોકોને આપણે સ્કૂલમાં ભણવા તો આપ પાસે એક પણ રૂપિયા ખર્ચો આવતો નથી ત્યારે ભારત દેશમાં એ છે કે આપણે સ્કૂલ એજ્યુકેશન ના નામ પર શું ઘણી બધી ફી પણસલાવે છે પણ સરકારી સ્કૂલમાં જઈએ તો અહિયાં સરકારી સ્કૂલમાં પણ ત્યાં તો આપડે ફી જેમ કે ચોપડા ખરીદવાનું પછી જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ આપણે ચુકવ પડ પરંતુ અહં ન્યુઝીલેન્ડમાં એવું હોતું નથી અહિયાં શું છે કે બાળકો કોઈ સરકારી પહેલી વાત તો હોય કે અહીં કો સર પ્રાવેટ સ્કૂલ જ નથી અયા બધી સરકારી સ્કૂલ છે અને અ જેટલા પણ લોકો અમીર છે તેટલા લોકો સરકારી સ્કૂલ માં જ ભણવા માટે મોકલે છે અને અહિયાં જે બસો આવે છે છે તેમાં પણ જે સ્કૂલ બસ આવે છે તે બાળકો માટે તદ્દન ફ્રીજ હોય છે અને ખાલી આપણે ખાલી આપણે શું છે ખાલી બેગ લઈને નીકળવાનું હોય છે ત્યાં બધી જ સુવિધા હોય જ છે જેમ કે રમવા માટે ફૂટબોલ નેો બોલ નું ગ્રાઉન્ડ બધી જ સેફ્ટી હોય છે એટલે ત્યાં મને સારું ગણાય છે અને ત્યાં ચોપડા પણ જે છે એ આપડે જે સરકારી સ્કૂલ છે તેમના દ્વારા જે લોકો આપવામાં આવે છે એટલે મને તો અહં રહેવાની ખુબ જ ગમે છે અને હું તો કહું છું કે બધા લોકો આપડો દેશ પણ આવો થાય કારણ કે અહિયાંનું જે કલ્ચર છે અહંના જે લોકો છે તે લોકો ખુબ જ સમજ દાર ચાલો પાછા જયારે મળશો ત્યારે આપડે આ જે બીજા દેશ આપણે ન્યુઝીલેન્ડ ની વાત કરી ઘણા બધા દેશો છે ત્યાં લોકો રહેતા હશે તો તેના વિશે વાત કરીશું
હા ભાઈ સારું મળી જ પાછા